હ હલો
શું કરો દીદી
કાઈ નઈ જો મજા કરીએ તમે શું કો
અમે કાઈ નહી જો ટીવી જોઈએ છે અત્યારે સમાચાર જોઈએ
વરસાદ ના સમાચાર જો
ઓ હવ હો વરસાદના સમાચાર જોઈએ
હમ
તો ટીવી લેપ તો સુરતમાં અને અમદાવાદમાં તો બતાવે છે અત્યારે વરસાદ
હમ
એટલે સમાચાર જોવા સારું લાગે છે અને ફાયદા ને ગેરફાયદે ફાયદા ને બધુય છે એમ
હા
ટીવી જોવાથી જ ખબર પડે કે કઈ જગ્યા એ ક્યાં વરસાદ પડ્યો છે
હા અમારે આ બાજુ છે તમારે છે એ બાજુ
ના છાટા ચાલુ છે વરસાદ તો કાઈ છે નહી હવે
હમ
ખાલી વરસાદ ના છાટા આવે છે કયક કયક
હમ
પછી પાછો રહી જાય છે
અહી તો એમ તો હે અંધારું એ છે ને આવશે એવું લાગે
એવું તો લાગે છે કે વરસાદ આવશે પણ છાટા આવી ને પછી વઇ જાય છે
હમ
અંધારું જેવું દેખાય એવું નથી એમ કે આખરે કેવું વાદળા ઘનઘોર કાળા થયા હોય ને આવી જ પડશે વરસાદ એવું નથી બતા એવું બતાવે પણ આવતો નથી
આ પડતો નથી હવે
આવે તો તો વાંધો નહી પણ આવતો જ નથી હા નતા સુરતમાં કેવો વરસાદ છે પાછો ઈ આ બીજી ત્રીજી વખત થઈ ગયો વરસાદ પાછા પાણી
બીજે હા પાછું ડુબાઈ ગયું મતલબ ફગત હતું ડૂબી ગયું
હા પાછું એવા હજી એવું થયું છે પેલે ઓલી વખતે જવી ગયો એવો છે.
કાઢી લીધો ત તો પહેલી વખત માલ કોઈ કાયઢો ન હોય ને
હા ના કઈઢો જોય ને અત્યારે તો પછી હવે ખબર જ છે એમાં નક્કી ન હો ક્યારે વરસાદ આવી
હમ એટલે માલ બધાએ કાઢી લીધો
હા એવું તો બતાવે પણ તોએ અઝી કઈ કેટલો વરસાદ પડે કેમ ખબર આગાહી પ્રમાણે
હમ
આ તો જેવી આગાહી કરે છે એ પ્રમાણે આવતો નથી એઈ બાજુ બધી થાય છે વરસાદ સુરત નવસારીને અમદાવાદને
હા એ બાજુ કેવુ આ મનોજ જ્યાં છેને, એબાજુ કઈ નથી.
હા અ
એ કેય કઈ નથી અયે એટલું બધુ
હ અમારે ત્યાં બી કઈ નથી એટલો વરસાદ
હમ્મ
બધે હારો વરસાદ પડે છે અહીંયા જ નથી હવે ક્યારે આવે એ તો વરસાદ
ઉમ્મ
આવેતો તો હારુ અવે
હા અહીયા તો આપડ તો એવો તો વરસાદ પડ્યો જ નથી પણ આપે તો ગામ માં પાણી ભરાય છે. એવું આવે તો હમ હમ અહીયા આપણે ન આવે
થાયતો આગડી ખબર પડી જાય કે
હમ આપડણે તો પાંચ મનોજ ને એમ કેતાય પાંચ પાંચ છ ઇંચ પ આપડ રાજકોટ આવતું હતું બીજે એમ કર હો
હા એ તો પાંચ છમા તેમ જ થાય, હવે ખાલી એક ઇંચ વરસાદ થાય રોડ ઉપર પાણી જાહે તો અ બધા એમ કે કો કેટલો વરસાદ આજ તો સારો વરસાદ આવ આવો
હમ્મ
ઓલો ગામડે ગયા હોય ને તો એટલો વરસાદ કાઈ એક દોઢ ઇંચ ચ વરસાદ દેખાઈ ની
હા ગામ તં કઈ ન દેખા ના પડતા ક કોઈ બાજુ નીકળ નહી ને પાણી
સીટીબ સિટીમાં તો તરત દેખાવાનું જ છે કેમ કે એક જગ્યા થી ઢાળવો એટલે એક જગ્યા જ બધું ભેગુ થાતું હોય આવુતો હોય એટલે ગામડામાં તો ખબર હોય ખેતરમાં કેટલું જાય પાણી એ પ્રમાણથી અંદાજ માર તાવો કેટલો વરસાદ થીયો.
નવાસર અને આમાં બાજુ પાણીમાં ભરાતું અ કે કોરા હા લાઈટ આખી ભલે ને વરસાદ આવી પણ હમાં થઈ તો કોરા રસ્તા હોય એમા
હ એમ અમારે આ પાછું એટલું ભરાય છે તેમાંથી ની ળ અમારા થોડુંક આાગળ જઈ ને એટલે પાણી ઓમ ભરાય પર જાતું હોય એમ
ઓ ભરેલું ને ભરેલું નોરીએ આમ નિકાલ થઈ જાય એનો પણ એક ધારો એક હરખો વર્ષ વરસાદ એમ કે ત્રણ ચાર કલાક આવ્યા જ કર્યો ને વરસાદ એક ધારો
હમ્મ હમ્મ
તો જાજુ પાણી દેખાય એમ કેયથી એટલું બધી પાણી ગયુસે એવુ આવે તોય સારુ તો તણ ચાર હુ પાંચ કલાક ભલે આવે
હા પણ આય તો હેત નહી
અય તો કાઈ સે જ નય ને ઓલું તો વા જાવામાં ખબર પડે ઓહ તમારે એસી એસીજ ચાલુ કરવા મારે તો વગર એસી એમ તો એસી જેવું છે, વાતાવરણ
કઈ હજી તો એમ તો ગરમી થાય ઉપર આવે તો થાય છે, એમ તો
એમ તો ઉકરા ગરમી તો થતી જ હોય ઉકળાટો પડે આમ વાંધો ન આવ અમારે એટલું એમ પણ તમને બધા ને એસી હોય એટલે ટેવ પડી ગયું હોય ને એસીની
હવે એમ થાય કે ગરમી થાય આપણે રૂમમાં જઈએ ને તો એમ થાય ગરમી થાય હજી તો બો એટલો બધો આયવો કઈ નથી વરસાદ ઠડા થઈ ગયા, હાવ પેલા થતી એવી ગરમી તો નથી.
હા એટલું નથી, થતુ પણ ઓમ વાંધો ન આવે
હમ્મ
પણ આ તો વધુ ઓલું થઈ જાય એમ તમારે પસી થોડીક ગરમી હોય તો એસીમાં રીયા હોય એટલે તમને થોડીક વધુ લાગે.
વધારે લાગે હા
અમારે તો ખુલ્લો પવન હોય દરવાજા તો તો તમારે તો મમી દીકરો હારુ ખર્ચા કરાવતા હશો ભાઈ પાહે બિચાડાને
બિલ ફારી નાખે આવે એટલું પછી કેટલું આવે એ બિલ
તો આવે જ ને તો તો વપરાય નહી ને
નકા માં દીકરો સલું જોયો અમારે ભાઈ હમજદાર એવો
હમ્મ. તાર ભાઈ એમ તો તમાર ભાઈ હમજદાર નથી અમે સમજદાર છે અમને ખબર જ છે. એ પસી કે ટલું બિલ આવે એને તો આવતા આવે તો ઘરમાં પગ મૂકે એ પેલા એને મારે પંખો ચાલુ જોઈ હવે
ચમપલ બહાર કાઢે એટલે પેલા તો ઘરમાં આવે ને સીધો પંખો ચાલુ કરે. એમ તો એને તો નખાવું જ છે એસી હું નથ નખાવા દેતી.
હમ્મ.
આય એસી નાખી ને પછી એમાં ગામડે જવું ત અમારે રામાયણ આલે પછી રે ન હો ગય બહુ તકલીફ થાય પસી એમને
ત્યાં રેવાય નહીં અમારે એટલે પછી એનાથી તા બરોબર છે વાતાવરણ
અમાં પેલા હતું નય તો કેવા મા દીકરા ગરમીમાં હુંઈ જતા કેવી ગરમી થતી તોય અને હવે તો હાલતું નથી આમ તારે
એટલે જ એમ નથી નખવતા ને.
હમ્મ શું તો હા હક ન લય પાસો
એ તો હાવ હક ન કરે એટલે જ ના પાડું નહી આપડે કાઈ કરાવો જ નથી હારો પવન આવે જ છે એમ
એના જેવો હો કોય હાલ અમાંર તો પણ બે દરવાજા ખુલાવો હોય એટલે દરવાજા ભઢા સુૂટી થાતા હોય એક દરવાજો ખુલ્લો હોય તો એ બસ થઇ પડે પવન હોય તો
હમ્મ.
દરવાજા બાંધવા પડે તેડી બહુ પવન હોય ને તે બી તમારે એક બીજા ના ઉપર થી નવા નીચે થીને બધાને નવા આવ્યા એવા જ હોય ખબર હોય કે પવન
દરવાજા ભટકાય એટલે ખબર પડી જાય કે કોઈએ કઈ આડું રાયખુ નથી.
હમ્મ.
દબાઈ તાનો દરવાજાય એવો પવન આવે. લગભગ રસોડાના તો ફટકારતા જ હો, ધડ દઈને અવાજ આવે. ચ પાછ એટલે અમારે વાંધો ન આવે એટલે જ નથી નખોતા આવ મ બફારો હોય ને બહુ અહીંયા થાય પણ પછી વાંધો ન આવે એમ.
આમ જ પછી બારીને બધું દરવાજા ખુલ્લું હોય એટલે વાંધો ન આવે.
હમ્મ.
અને ત્યાં તો તમારે તો એટલું ખુલ્લું રેય નહીં ને?
ના, તો બારી અમે ખુલી રાખી રહી તો પછી ન રાખી હોય છીએ.
તમારે આખી એ એટલે જ કહું તમારે એટલું ખુલ્લું ન રહીએને અમારે તો હાવ બારી જ બધી ખુલ્લી હોય એટલું ઉપાધી નથી, એમ.
હમ્મ, અને હોલ નોય અમે દરવાજો આખોથી બનાવજો હોલનો એમાં ના, ઓલો પછી જાવું જાવું બાર પણ એમ
હમ્મ, જાવા હારું થઈને જ દરવાજા હો છે. કે દરવાજો હુંક હોયને તો પછી એ ગમે તે કોકયું હોય કે આવવું હોયને તો વાંધો ના આવે સેફ્ટી દરવાજો હોય એટલે
હા.
ઓલામાં એમ કે સેફ્ટી દરવાજો હોય, ને તો આપણે કોઈક આવે તોય દેખાય અને જવું-જવું એ નો કરે નીકળે કે તોય એમ ને તો કોઈક આપણે એકલા હોય તો વાંધો ન આવે આપણી સેફ્ટી રેય.
ગયો હોય એટલે તો પૂરું પછી તો એને હટી ગયો હોય ક્યાં ને ક્યાંય.
હમ્મ, એ નહી ઘરમાં ગમતો?
પણ એટલા દિ મા અમ મા દીકરો ઘરમાં ન ઘરમાં સાંજનો બેવા જાયે કે જાયે નહીં. પછી એ આવે તો કંટાળો હોય ને એ પપ્પા હોય, તો રોજ ને રોજ રઢિયામાં ક્યાક જવાનું જો હોય ઘરે હોયજ હમ્મ. અને હા હવે તો એટલા દિ તો બિસારો નીકળો જ નથી.
તારે પછી એટલું હુ કામ હોય નીચે લઈ જવાય ને?
પણ નીચે જોય એટલે વરસાદ આવે મત્યા થાય ને તો કેવો વરસાદ આવે તો વરસાદ ન કોઈ નામ એઠું
પાર્કિંગમાં એટલું રમાય એવું ન હોય ઘડીક એ ન હોય કઈ ને ઘડીક કે એને ચક્કર મારવા દેવાય એને એમ થાય કે મને નીચે લઇ ગયા.
પછી આ દરવાજો ખોલ નાખી છેલ્લે બે ઘર રમતો હોય
હમ્મ.
પછી તો થોડીક વાર હ હવાનું તો રોઢા હુધી તો નીકળવાનું જ નહી છ વાગે જ નીકળવાનું બાર.
તારે એમનો કરેને તારે પછી પાંચ વાગે નીકળી જવાય પા હાડા પાંચ પોણા છ એ નીકળાય. એટલા મચ્છર અત્યારે આવા વરસાદનું હું વાતાવરણ એવું છે એલે મચ્છરને હોય એટલે ઓલું કલાકેને કોઈનું હોય કે નય વરસાદનું હોય તો ખાલી એને ચક્કર મારવા તું એમના અમથી લઈ જા ખાલી થોડુંક દોડી એને એમ થાય કે હું બહાર નીકળી ગયો.
હમ્મ.
પછી વાંધો ન આવે.
હા, પછી વાંધો ના અવે.
એને એમ થાય મને લઈ ગયા, ને ઓલું દરરોજ એને એમ થાય
એમ તો લઇ જાય દૂધ લેવાને લઈ જતી હોય દૂધ લેવાનું આમાં જવાનું જોય રોજે તો. તો એ પછી ભાઈ ને કોઈ વાર રમોએ
પછી એવું ઘડીક રમાં દેવાય પછી એક વખતે જાવું ને બે વખતે જાવું એનાથી તો પંદર-વીસ મિનિટ ઓલું કરાવી લેવાય એટલે એને હાલે.
ઈ ભાઈના આવે પછી પપાઈ યાદ આવે પછી બો મી પપ્પા ની યાદ આવી કે હા ઈ કે પછી કઈ ને ક્યાંય નીકળાય નય ને એટલે પછી પપ્પા ની યાદ આવે.
હોલુ લઈ જાતા હોય ને.
રોજ જો રોંઢે એને ચકર મારે લઈ જાય એને પપ્પા પછી છ વાગે
હમ એ તો હારું લઇ જાય ને અમારે બુધવાર હોય તેદી એની ઉપર જ રામાયણ હોય અમારે
આમાં રજા હોય તેદિ એનો જ વારો હોય પછી કયેક લઈ જાય ક્યાં તાલે એમકે હાલો મારે જાવું છે ઈ કે કોકની ઘરે લઈ જ જાવ લઈ જ જાવ લઈ જાવો પયડો પછી નીતેશભાઈ ને ન્યા.
તય અમારેય આને લઈ જ જાવો પડે કોકવાર
ન્યા આમ જાય એટલે વાંધો નો આવે એમ ઘડીક એને એમ થાય કે લઈ ગયા ઈ રાહ જોય ને બેઠો હોય અમારે તો એને બુધવારે રજા સારું હાલો પછી ફોન કર છે